હું તો મજામાં છું. તમે?
હું પણ મજામાં છું.
મારી અવાજ આવે છે તમને.
તમને કતી હતી કે આજે છે ને આપણે ઓનલાઈન શોપિંગ વિષના અનુભવ વિષય પર થોડીક ચર્ચા કરીએ.
હા ઓકે તો હું કહું કે ઓનલાઈન શોપિંગ શું છે.
હા જરા તમને જાણ કરજો ને કે ઓનલાઈન શોપિંગ વિશે અમને વધુ જાણકારી મળે.
ઓકે તો મારે ખ્યાલથી તો એવું લાગે છે કે ઓનલાઈન શોપિંગ એક અ ખૂબ જ સારો અનુભવ અ છે તો મેં મારા વિશે તો હું કમ ને પ્રથમ વખત અ મોબાઈલ દ્વારા એક વસ્તુ તો ઓર્ડર કરી હતી. હતી એ શરૂઆતમાં થોડીક શંકા હતી પરંતુ વસ્તુ સમયસર મળી ગઈ હતી આથી મને તેના ઉપર ખૂબ જ વિશ્વાસ આવી ગયો કે ઓનલાઈન શોપિંગ એ સરળ છે અને ઓનલાઈન શોપિંગ મને સૌથી વધુ સુવિધા એ લાગે છે. છે કે હું ઘરે બેઠી ખરીદી કરી શકું છું એ બજારમાં જવાની જરૂર નથીતી આજથી મારી પાસે સમય અને મહેનત બંને બચી જાય છે જેથી હું જો બહાર શોપિંગ કરવા જાઉં તો મારું રીક્ષો ભાડું જે મારી ચાલવાની મે ત મ કાન પછી. નાની નાની મુશ્કેલો પડી જશે જેના કારણે હું ઘરે બેસીને શોપિંગ કરું અને મને જો દુકાન દુકાન ફરવાને બદલે હું મોબાઈલના પ્લેટ. ફોર્મ પર એ જોઈલઉ હતું મને કઈ વસ્તુ ગમે છે કઈ વસ્તુ ન ગમે છે એના જ કારણે હું ઘરે બેઠીને ઓનલાઈન શોપિંગ કરી શકું છું મેં તો એક વખત મેં કાપડ ઓડર કર્યા હતા પરંતુ તેમાં ઘણા વિકલ્પો હતા. અને હું સરળતાથી પસંદ કરી શકું જેમાં ડિસ્કાઉન્ટ પણ મળ્યો જેના કારણે મને ફાયદો પણ થયો અને હું જે કહેતી હતી કે દુકાન દુકાન પર ફરવાને બદલે તેમજ. જે ઘણા વિકલ્પો આવે છે તે ખૂબ જ સરસ હોય છે. અને જેમાં. રિવ્યૂ અને રેટિંગ. જોવું તો ખૂબ જ જરૂરી છે. છે રિવ્યુ અને રેટિંગ જોવાથી અમને ખબર પડે છે કે કેટલા લોકોએ આ અનુભવ. કરી લીધું છે અને વાંચીને હું યોગ્ય વસ્તુ પસંદ. કરી કરી શકું છું આ. થી મારા ભૂલ થવાની શક્યતા ઓછી રહે છે તો મને તમે કહેવો નને કે તમે કેવી રીતે ઓનલાઈન શોપિંગ કરો છો અને તમારા અનુભવો.
જો હું તો. ઓનલાઈન શોપિંગ કરું ને તો હું એ તો સૌ પ્રથમ ઓનલાઈન શોપિંગ સ્ટાર્ટ કર્યું. ત્યારે મેં પેલી જ વખત મે મારા માટે જ ઓનલાઈન ફોન ઓર્ડર કર્યો હતો મેને તે ઘણું સારું આવ્યું રીઝનેબલ પ્રાઇસ આપણેે બજારમાં આવી મેં તપાસ કરી બજ. ઓનલાઈન પ્લેટફોર્મ પર આપને બે હજાર ઓછા હતા એટલે પછી હું એ બજારમાંથી ફોન ખરીદવાનું માંડી વળ્યું ને પછી ફોન ઓનલાઈન જ ઓર્ડર કરી દીધો કારણ કે તેનાથી આપણને પૈસાની બચત થાય આપને ડિસ્કાઉન્ટ મળે આપ. સમય બચે અને આપણે આવવા જવાની તકલીફ પણ ન લેવી પડે ને બજારમાં અહીંયા ત્યાં ફરવુંવી નહી પડે પણ ઘણા સ્ટાર્ટિંગમાં છે ને ઓનલાઈન શોપિંગના જે ઘણા બધા લોકોના જે અનુભવ છે ને તે માથા રહ્યા હતા કે એવું કરતા. હતા કે મોબાઈલ આપણે ઓર્ડર કરીએ ને તો એ લોકો સાબુ અંદર સાબુ નહીં મૂકીને આમ આપી દે એવી રીતના લોકોમાં ફ્રોડનું વાતાવરણ અમુક જણે સર્જ્યું હતું પણ હવે ઓનલાઈન શોપિંગ આપણા માટે ખૂબ જ સારો ઓપ્શન છે લોકો બી જાગૃત થયા જ. ઓલાન આપને જે ઓર્ડર મોકલવા વાળા પણ ઘણા જાગૃત છે હવે તો ઓનલાઈન આપણે વાત કરીએ ને તો આપણે હવે ખાવાનું બી ઓનલાઈન મંગાવી શકીએ છી હવે આપણને એવું થયું કે ચાલો આજે થાકી ગયા છે. ને રસોઈ બનાવવાનો કંટાળો આવતો છે તો સ્વિગી કરી દીધું કે તરત જ આપણી ઘરે દસ મિનિટ કે પાંચ મિનિટની અંદર ઓર્ડર આવી જાય છે આપણાો ફૂડનો જે પણ આપણે ઓર્ડર કર્યું હોય છે એટલે ઓનલાઈન. પ્લેટફોર્મ આપણને ઘણી રીતના ઉપયોગી અને મદદરૂપ બની રહ્યું છે એવું મને લાગે છે પણ છે ને હમણાં જ મેં કંઈ ઇન્સ્ટાગ્રામ પર જોયું કે એક જણે ઓનલાઈન પિઝા ઓર્ડર કર્યા હતા તો એ પિઝા છે ને બે ત્રણ દિવસના વાસી હતા. તે લોકોને ડિલેવરી તે પીઝાની થઈ હતી તો પછી તેના લીધે લોકોમાં ઘણો ઓનલાઈન ફૂડને જે લીધે છે ફૂડને ઓનલાઈન ડિલવરીમાં છે ને ઘણો અસંતોષ જોવા મળ્યો હતો પણ અમુક લોકો માટે તે ખરાબ. પ્રસંગ બની બન્યો પણ અમુક જે દુકાનવાળા જે છે ને તે સારી રીતના ઓર્ડર કરતા જ હોય છે આ આપણે વાત કરીએ તો લાપિનોોસ છે પછી આપણા ઝોમેટો એ ઘણા બધા સારી રીતના આપણને ડિલિવરી આપતા જ છે પણ અમુક. જે નવા નવા છે ને આવી રીતના આવો ફ્રોડ કક ને કક થતો જોવા મળે છે કારણ કે એ લોકોનું બી વસ્તુ ઘરું વેચાયું ન હોય તો પછી આપણને આવી રીતના પકડાવી દે એવું મને લાગે છેને આપડે બીજી બધ વાત કરીએ તો ઓનલાઈનમાં આપ. ઘણું બધું ઓર્ડર કરી શકે રસોડાના સામાનથી મળીને ઘરની સુશોભનની વસ્તુઓ થી મળીને નાનામાં નાના આપણા સ્ટેશનરી થી મળીને બધું જ આપણે ઓનલાઈન તરત જ વિધિ સેકન્ડમાં આપને પ્રાપ્ત થઈ જતું હોય છે. થી આપણે ઘણી બધી દુકાનમાં જઈ જઈને ફરી ફરીને આપણે જે પસંદગી કરીએ એને બી આપણે ખાલી ઓનલાઈન મોબાઈલમાં લઈને સ્ક્રોલ કરવાથી આપણે બધું વેરાયટીને આપણે જોઈ શકીએને પછી પસંદ કરી શકીી અને તેના લીધે આપણેુંધું. સાઉડ પણ એ લોકો ઓનલાઈન પ્લેટફોર્મ પર આપવામાં આવે છે તો એક રીતે જોઈને તો એ આપણા માટે યોગ્ય જ છે કેમકે આજના જમાનામાં ઓનલાઈન શોપિંગ એ ઘણી મહત્વની થઈ ગઈ કારણ કે હવે નોકરી નોકરીિયાત વર્ગની આપણે વાત કરીએ. તો એમના આઠ કલાક તો જોબમાં નીકળી જ જાય છે બાકીનો થોડો સમય એ લોકોને મુસાફરીમાં થાય તો બાકી એ લોકો થાકી જાય છે એટલે એ લોકો બેસી બેસીને આવી રીતના ઓનલાઈન શોપિંગ કરે તો એમના માટે પણ અનુકૂળ છે પછી જે ઓનલાઈન. આપણને ડિલિવરી આપવા માટે આવે તો ડિલિવરી બોય એમને પણ એક રોજગાર ન માધ્યમ બન્યું છે એમ ઓનલાઈન શોપિંગ એટલે ઘણા રીતે જોએ ઘણી હદ તો એ યોગ્ય જ છે પણ અમુક લોકો છે તો તેનો ફાયદો ઉઠાવીને ગ્રાહકને. છેતરવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે તો તમને એ વિષય પર શું લાગે છે કે ઓનલાઈન શોપિંગ ના માધ્યમથી ઘણા બધા લોકોને અસંતોષ પણ થયો છે કારણ કે એમના સાથે તો ફ્રોડ જ થયો છે તો તમે શું કેહેશો.
હા તમારી વાત તો ખૂબ જ સરસ છે અને તમે મને ખૂબ જ સરસ રીતે સમજન આપો કે ફ્રૂ ફ્રૂટ જો અમે ઓનલાઈન ઓર્ડર કરીએ તો મારા મતે તો એ સારું નહીં મળે કેમકે અમે. તો જોયા નહીં મળે કે એમાં શું શું નાખીને અને કેટલા દિવસથી રાખીને અમને લોકોને ઓર્ડર પાર્સલ મોકલે છે જેના કારણે હું એનાથી સંતુષ્ટ નહીં મળે મને તો એવું લાગે છે કે એક વખત ખોટી પર. એક વખત અમે છે ને એક ચશ્માની દુકાનમાં ગયેલા હતા તો તે ભાઈએ મને કીધું કે તમે અહીંયા હું કેમ આવી લે તમે ઓનલાઈન અમે તો જે પણ મંગાવી તો ઓનલાઈન મંગાવી દઈએ છીએ તો તમે ઓનલાઈન શોપિંગ. કરી લેને તો ત્યારે અમને ખબર પડી કે ચાલ જો એ ઓનલાઈન શોપિંગ કરતા હતા તો અમે કેમ ન શોપિંગ કરી શકીએ તો જેના કાર જેના કાર જેના કારણેથી અમે ઓનલાઈન પેમેન્ટ પણ ખૂબ જ સરસ રીતે શોધી કાઢ્યા છે. જ્યારે હું મારી બેન મારા ભાઈથી કહેહું છું કે ચાલ મારે મારા મારી સાથે ઓનલાઈન શોપિંગ પર મારી મદદ કર ત્યારે હું એને જોઉં છું કે એ મોબાઈલથી પેમેન્ટ કરી દે છે પરંતુ ત્યારે હું. ચારું છું કે કે આ ચૂકવણી કરીએ તો એ સરસ છે કે કે કેશ રાખીએ તે સરસ છે તો મારા ભાઈએ કીધું કે જો તું છે ને ઓનલાઈન ચૂકવણી કરશે તો તને ડિસ્કાઉન્ટ પણ મળે છે અને જો તું કેશ. કેશ ચૂકવણી કરશે તો એ પાંચ કે બે કે ત્રણ રૂપિયા વધારે લેશે ત્યારે જ હું ડિલિવરી હવે પેમેન્ટથી ઓનલાઈન પેમેન્ટથી કરું છું ક્યારેક ડિલેિવરી મોટું પણ થાય છે અને એક નાનો ગેર. ફાયદો પણ છે પરંતુ સામાન્ય રીતે સેવા સારી એ ખૂબ જ જરૂરી છે અને જ્યારે હું જ્યારે હું કાપડ અને ઇલેક્ટ્રોનિક અને પુસ્તકો બધું સરળતાથી મળી શક. છે અ મને પંદ.. જંદગી વધારે મરી. છેત્યા. પરંતુ હ એ પણ. કે માંગુ છું ક્યારેક કોઈ પણ વ્યક્તિ પો આપણાથી ઓટીપી કે પાસવર્ડ શેર કરે કરતા કરતો નથી. અ હું હ. એના એના ઓટીપી કે. પાસવર્ડ માગતા નથી આજે તો જોમ તો કેટલાક ફ્રોડ લોકો પણ છે આપણને ઓટીપી અને પાસવર્ડ ક માગે છે આપણાથી તો આપણા લોકોએ તેને આપી દઈએ છે કે અમે ઓનલાઈન શોપિંગમાં. ઓનલાઈન વાળ છીએ તો જ્યારે હું એનાથી દૂર રહેવા માગુ છું પરંતુ મને એવું કહેવું છે કે જો આપણે. કોઈ પણ વ્યક્તિને ઓટીપી કે. પાસવર્ડ સેટ કરતી વખતે ઉપર જે મેસેજ આવે છે. છે ને તેને એક વખત વાંચી લેવું અને જો તેમાં નંબર હોય તો એના ઉપર કોલ કરીને પૂછું કે હા કયા વિષયનો છે કયા વિષયોને નહીં અને હું તો શોપિંગ જે પણ પ્લેટફોર્મ પર કરું છું તેને. ઘણા બધા એપ પણ છે અને તે સુરક્ષિત તો હું તો ફક્ત એમેઝોન અને મેંત્રા. તે હાડપી ફ્લીક. કારડને ઓું છું એના ઉપર ક્યારે પણ ચોરી કે ફ્રોડ થતું નથી જો આપને ઇન્સ્ટાગ્રામ જે તમે. અગાડી કીધા કે ઇન્સ્ટાગ્રામ પછી કે ફેસબુક પરછ આપણને પાર્સ ઓનલાઈન મંગાવીએ છે તો એ લોકો કેશ નહીં કેશ ઓનલાઈન ઓનલાઈન જ રાખે છે ચૂકવણી એ લોકો કેશ ચૂકવણી નહીં રાખતા છે. કેમકે એ લોકોને ખબર છે કે મને ફ્રોડ કરવું છે જેના કારણે તો હું. એના એ બધા વિષયથી બ. છું અને જો તમને શું લાગે છે કે આવી બધી. પ્લેટફોર્મ. મારી માટે સારી છે શોપિંગ કરવા માટે.
હા એક તોરી વાત બી બરાબર જ છે હવે છે ને ઘણા બધા લોકો શું કરે છે કેશ. િલવરી ન ઓપ્શન રાખે છે. હું એ પણ હમં બે ત્રણ વખત ઓનલાઈન શોપિંગ કરીને તો કેશ ઓન ડિલવરીનો ઓપ્શન રાખું છું કારણ કે ખોલીને જોઈ લઉં કે મેં જે ઓર્ડર કર્યો છે તે. મારી વસ્તુ આવી છે કે નહી હા મારી વસ્તુ. પ્રમાણે આવી છે ને. મૂકેલ છે ઓર્ડર તો કેશ આપી દઈએ તેને ઓર્ડર તે પ્રમાણે ન હોય તો ઓર્ડર આપણે ફરીથી રિટર્ન કરી દઈ છએ એટલે આ રીતના હવે ઘણા બધા ઓપ્શન ગ્રાહક માટે આપવામાં આવી રહ્યા છે. અ તમારા સાથે ઓનલાઈન શોપિંગ વિષય પર વાત કરીને મને ઓનલાઈન શોપિંગ વિશે ઘણી બધી જાણકારી પ્રાપ્ત થઈ તો આ બધી જાણકારી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
કે બેન ચાલય પછી વાત કરીશું.
બાય.
બાય.